હલો હા મોબાઈલ તો હમણા હું એ ત્રણ ચાર દિવસથી બસે એજ રી ત્યારબાદ એક બીજો પણ મિત્ર હતો જે મને પૂછતો હતો કે મારે મોબાઈલ જોઈ છે તો હું કઈ કંપનીનો મોબાઈલ લઈ શકું એમ તો મેં તો એને સજેસ્ટ કર્યું કે તમે કદાચ અત્યારના સમયમાં જો તમારું બજેટ વીસ હજારથી પચીસ હજાર કે ત્રીસ હજાર જેટલું હોય તો રિયલમી નો મોબાઈલ તમે લઈ શકો કારણ કે તેમાં જે પ્રોસેસર ને વગેરે બીજી બેૅટરી લેકઅપ અને જે કેમેરા ક્વૉલિટી બધું જે આવે સ્ટોરેજ વગેરે તો બધું સારું આવે રિયલમી માં અત્યારે હું જે રેડમીનો મોબાઈલ યુઝ કરું છું પણ તેમાં સારું થોડું પરફોમન્સ નથી મળતું કારણ કે અમુક ટાઈમમાં બેટરી ડ્રાય થઈ જાય છે પાંચ વર્ષમાં અને અમુક ટાઈઇમાં લેગિંગની ઘણી બધી પ્રોબ્લેમ રહે છે
ના બરોબર બરોબર આ ગ ગૂગલ આપડે ગૂગ લ કર્યુંને મે સાહેબ કાલે એમાં ઓપો વિવો રિયલમી રેડમી એ બધા બધ આવે છે એટલે પલા તમારે પ્રમાણે કયું સારું આવે ઓપ્પો આવે વિવો આવે કે રિયલમી આવે
હા ર હું તો સજેસ્ટ કરું કે તમે રિયલમીનો જ મોબાઈલ લઈ શકો કારણ કે જો રેડમીનો મોબાઈલ હું યુઝ કરું છું ઓપ્પોનો મોબાઈલ એક મારો જે મિત્ર છે તે જ યુઝ કરે છે અને તેને કીધું કે હું ત્રણ વર્ષ જ મારું બલ લેગ મારો લેગ કરવા માંડ્યો છે તેને છ જી બી જ્યાં મને એકસો ચોસઠ જીબી સ્ટોરેજ હતું છતાં એને મોબાઈલ લેક મારે છે હા અત્યારે તેને એક વાત કરી હતી કે જે રિયલમીના મોબાઈઇલ આવે ત્યાં પરફોર્ન્ સાર ર મળે છે હમ અને જે ચાર્જિંગ જે ચાર્જર આવે તે પણ ફાસ્ટ આવે એટલે તમાર વીસ મિનિટથી પચીસ મિટમાં ફૂલ ચાર્જ પણ થઈ જાય છે
કેટલા વોલ્ટ ન ચાર્જર આવો સાહેબ તમને ખબર
હા હા જો પિસ્તાળી વોલ્ટનું પણ આવે છે અમુક અને રિયલમીના અત્યારે નવા મો મોબાઈલ આવે છે તેમાં બસો ને લગભગ ચાળસ કેવો કંઈક વોટનું પણ ચાર્જર આવે છે
પણ જારો એક્ઝામ્પલ ત કે સાહેબ આપડે એસી વોલ્ડ લખ્યા હોય તો ચોસઠ કે છાસઠ વોલ્ડ સપોર્ટ કરે કેમ એવું
મોબાઈલમાં અને જે પ્રમાણે વોલ્ટેજ સપોર્ટ કરતા હોય ચાર્જિંગમાં તે પ્રમાણે સપોર્ટ કરે મારામ બરમાં હું પણ જાણે કે ચુમ્માળીસો વર્ટનું જે ચાર્જર હોય તેમાં કો જે ફીટ ચાર્જિંગ કર તો મારો મોબાઈલ સ્લો ચાર્જિંગ થાય છે કારણ કે મારો મોબાઈલ સપોર્ટ જ નથી કરતો
બરો બરોબર અને કેટલા હજાર એમ ની બેટરી આવ સાહેબ તમને ખબર છે મને એ ધ્યાન નાહ મને પાંચ હજાર એમ એ સંભળાય છે એટલે મે દેખે છે ફોનમાં
હા જે હું રિયલમી ના મોબાઈલની જે વાત કરું તેમાં આઠ હજાર એમસની બેટ ટરી આવે છે એટલે તમારે કંઈ એમાં તો ચિંતા કરવાની છે જ નહીં કારણ કે આઠ હજાર એમએચ બેટરી એટલે તમે થૂડ દિવસ મોબાઈલ યુઝ કરો તો પણ એને ચાલ્યું છે એમ અને જે હાલ હું જે મોબાઈલ યુઝ કરું એમાં તો બેૅટરી ડ્રાય થઈ ગઈ એટલે કે બેૅટરી જે છે એ ઘટી ગઈ એના કારણે ચાર્જિંગ તરત જ ઘટી જાય છે સમજે ને
હમ આપડે કેટલા જીબી રેમ વાળો લેવાયબ સાહેબ
હ અત્યારે તો જો હું સજેસ્ટ કરશું કે આઠ જીબી જે હોય તે જ લેવો જોઈએ આજ જીવીી છ કાતો આઠ જીબી અને જે સ્ટોરેજ આવે ઠીક સો અઠ્યાવીીસ અને તે એનાથી વધારે જ ને મિનિમમ એકસો અઠ્યાવીસ તો લેવું જ જોઈએ કારણ કે ચોસઠ જીબીમાં તો અત્યારે એટલું તો સિસ્ટમમાં જ જે ડાઉનલોડની અપડેટ્સ વગેરે આવે તેના કારણે ચોસઠ જીબી તો તમે ચાલે જ ન કા તો તમે એકસો અઠ્યાવીસ જીબી લો સા તો બસો છપ્પન કે પાંચસો બાર. તેનાથી જે પ્રમાણે તમારુ બ બજટ હોય. તે પ્રમાણે સ્ટોરેજ વગેરે લઈ શકો. પણ જે રેમ આવે તે આઠ છ જીબી કા તો આઠ જીબી તો લેવી જ જોઈએ તમારે.
બરાબર અને આપડે
હા કેમેરામાં જો અત્યારે મારો એક મિત્ર હતો. તેને પા પાંસઠ હજારમાં જે રીયલમી નો કંઈક મોબાઈલ લીધો. અને તેને મને વધારે જે કેમેરા ક્વોલિટી એકદમ તમે કમ્પેર કરી શકો કે જે આઈ ફોન ના કેમેરા આવે. તે પ્રમાણે એને એકદમ કેમેરાની ક્વૉલિટી સારી અને જે ઝૂમ કરો ને તો ફોટો પણ ફાટતો નહોતો એ પ્રમાણે ને કેમેરામાં ફોટો પાડવા
અને આપડે આ આઈ પી એલ માં જે યુઝ કરવામાં આવે ગૂગલ પિક્સલ એ કે
હા એ પણ તમે જે વાત કરી ગૂગલ પિક્સલ તો એક નંબર મોબાઈલ આવે છે હું તો કહી શકું તમારી પાસે જો બજેટ હોય તો તમે એવા મોબાઈલ પણ ખરીદી શકો. તમે વાત ચાલુ રાખજો કોલ આવે છે એટલે હા. હા.
હા. હા બરોબર બરોબર.
અને તમારે કેટલું બજેટ હશે.
બજેટ તો પચીસ થી જ હજાર હશે બજેટ મારું.
હા બરાબર તો જે મારા મિત્ર એમ વાત કરતો હતો કે રિયલમી નો જે એ મોબાઈલ તેને ત્રેવીસ હજારમાં પડ્યો હતો અને તેનું બે જે બેટરી બેકઅપની જે પરફોમન્સ છે તેને કીધું કે આ જે પ જેટલા રૂપિયા મેં મોબાઈલ લાવ્યો છે એટલે મને તો એવું લાગે કે પૈસા વસૂલ જ છે મારે. જે રિયલમી નો કઈક મોબાઈલ હતો મને હાલ નામ યાદ નથી હા બોક્સમાં જો તમારે એને અત્યારે જે આઈફોનને વગેરે માં આવે. તો ચાર્જર પણ નથી આવતું ખાલી કેબલ અને મો મોબાઈલ આવશે. અને અત્યારે જે મેં રિયલમી નો તમને મોબાઈલ લીધો. એમાં હ ચાર્જર પણ આવ જે પિસ્તાળસ વોટ તો વધારે એસી વોટ ન ચાર્જર આવશે. અને એનાથી વધારે આવે છે. એક્સ્ટ્રા તમને કવર મળશે, પછી જે કેબલ આવે તે ઓરિજનલ એના મળશે, એટલે તમ તમારે મગ એક દોડ વસ્તુ બોજ નં પડે. બિલકુલ. હા તમે જો. . પ્રોપરરી રીતે યુઝ કરશો. તો લાંબા સમય સુધી પણ ચાલી જશે. કેવા અને જે કંપની ના જે રિલેટ કઈ રીતે મોબાઈલ યુઝ કરો. કઈ રીતે ન કરો. તેના કાગળ પણ આપે. બરોબર-બરોબર, હા અને આપડે આઈફોન કંપની છે, ને ચાર્જંગની હા એ નથી ખબર એના તો તમે જુઓ કદાચ લેશો ને ચાર્જર તો પણ મુખાવ અને પંદરૂર ના ચાર્જર આવે. તેના જે ચાર્જર આવે તે ચાર્જિંગ કરતા હોય ઘણી બધી વાર થ હવે એ તો તમને ખબર જ નથી, અને અત્યારે તો નવા નવા મોબાઈલ કાઢી રહી છે એ કંપની આઈ ફોની છ તો ચાર્જ તો તે પોતાની મોબાઈલ સાથે તો આપતી જ નથી. એક આપશે તો મોબાઈલ અને કાં તો કેબલ આપશે બીજું કઈ આપતી નથી. આફોની કંપની હા હા સી ટુ સી આપે છે, હા જ જે લેટેસ્ટ મોબાઈલ આવી રહ્યા છે, તેમાં નથી મળતું પેલા ના જે મોબાઈલ હતા.
હ જુના ફોરજી થ્રીજી ફોન આવે તો તેમાં મળતું હતું. બરોબર અને હાલ સાહેબ આપણે લેટેસ્ટમાં ફોરજી લેવા કે ફાઈવજી લેવાય મોબાઈલ
એક નંબર વાત કરી ફોરજીી કે ફા જ ફાઇવ જ લેવાય અત્યારે તો ફાઇવ જ જ લેવાય અને જો તમે કદાચ રાહ જુઓ અને કદાચ કોઈ સમયમાં સિક્સ જ મોબાઈલની વાત કદાચ સાંભળો ને તમારેને લગભગ ચાર પાંચ મહિના પછી મોબાઈલ લેવા કારણ કે સિક્સ જ મોબાઈલ આવે ને તો પછી પછ એ લઈ લો ને તો એકદમ સારું રહે તમારા માટે કારણ કે જેમાં નેટવર્ક સ્પીડને બધું ડે વગેરે બધું સારું આવે અને એથી લાંબા સમય સુધી તમે વાપરી પણ શકો
બ અને તમને ખબર છે સાહેબ આપડે સિક્સીી લોન્ચ થશે કે નહી ક્યારે થવાનું લોન્ચ સિક્સ
હા જો હજુ તો સુધી વાત તો નથી સાંભળી પણ જે જાપાન વગેરે દેશ છે તેમાં તો ઓલરેડી સિક્સ જ આવી જ ચૂક્યું છેું ચાાઈનામાં પણ પણ લગભગ આવી ગઈ છે પરંતુ હજુ ભારત માં તો મેં કાંઈ નામ જ સાંભળ્યું નથી કે સિક્સજી લોન્ચ થશે એમ
અને આપડે સાહેબ રચાર્જ કરાવવું હોય તો કેટલા મહિનાનું કરાવય મહિનાનું કરાવવા હોય ત્રણ મહિનાનું કરાવય કે બે મહિના મહિનાનું
હા હું રિચારજમાં તો તમને કહીશું કે તમે જો અત્યારે ફાઇવ જ મોબાઈલ લો કે જે અનલિમિટેડ ડેટાનો જે પ્લાન આવે ત્રણ મહિના ત્રણ મહિનાનો એ જ કરવો જોઈએ હા અત્યારે જોુઓ હું મારી પાસે મોબાઈલ ફોથી છે છતાં હું ચારસો રૂપિયા નું મહિને રિચાર્જ કરાવું છું જે અનલિમિટેડ થાય છે કે જેમાં તમારે મોબાઈલમાં ફ ફાઇવજી જે ફાઇવજી મોબાઈલમાં કવું કે તમારી પાસે ફાઇવજી ડેટા પકડાશે ને નેટવર્ક તો જ તમે ફાવજી યુઝ કરી શક નધર ટુ જીબી તમને ડેટા લિમિટમાં હતી અને હું જે પ્લાન વાપરું છું તેમાં ગમે ત્યાં જાશો તમે કદાચ ફોજી ફોજી પણ નહીં પકડાય ને થોડું ઓછું શું પકડાશે ને છતાં તમે અનલિમિટેડ ડેટા યુઝ કરી શકશો
એક વાત સાચી વાત બરાબર બરાબર હા સાહેબ હા
હા તમારે મોબાઈલ એવો તો બરાબર છે મારે પણ એક લેપટોપ શ સુધમાં વાતોમું પણ મારી પાસે કોઈ ડિટેલ નથી તમારી પાસે છે કઈ કઈ કઈ કંપલેન ઉ લવા
મતબ કે જો છો સાત જાતની બ્રાન્ડ આવે સેમસંગ નું આ આવે એસુસ નું આવે એચપી આવે લેનું આવે નું આવે ગૂગ ગૂગલ ફિક્શન નું આવે
હા હા
એમાં કેવું છે પ તમારેલચટ ઉપર લેપટોપ લેવાય સારામાં સારું તો એજ અને આસુષ નું આવ આારમાં સારું તમે કોડિંગ માટે બિઝનેસ માટે ખાસા બધા ટ્રેડિંગ માટે પે
હમ હમ
ઓનલાઈન શોપિંગ કરવી હોય કો વિડીિયો કોલ કરવો અચ્છા ગેમિંગ વેમિંગ માટે કોમ્યુનિકેશન માટે લેપટોપ તમે કોઈ જગ્યાએ જ મુસાફરી કરવા માટે તો તમે લેપટોપનો ુઝ કરીએ બહ
હા એ તો કરી જ શકીએ ઘણા બધા લોકો ટ્રેડિંગ વગેરે તે માટે પણ યુઝ કરતા હોયને પોતાના બિઝનેસ રિલેટેડ કામ માટે પણ કરતા હોય અને મેં એમની પાસે એસપી એસપી ના ઘણા બધારે લેપટોપ જોયા છે
સ્ીડમાં કેવું છે આ સારામાં સારી કંપની તેને ઇન્ટરલ પ્રોસેસર સેવન આયુ હવે તો ઇલેવન ટ્વેલ આઈ જ હો પ્રોસેસરમાં હ એ ગેમિંગ માટે સારામાં સારું પ્રોસેસર આવો જુના માં જુનામાં આઈ થ્રી આઈ ચાલતા હવે તો આઈ ટેન આઈ ઇલેવન એવા ગયા પ્રોસેસર હવે તો માઇક્રોસોફ્ટ વિન્ડો ત લાઈ સાહેબ
બરાબર હા અત્યારે તો જે લેપટોપ વગેરે ખરીદીને તે્યામાં જે એ સિસ્ટમ હોય ટુ ઝ લલેવન તો ખરીદ રહ્યો ખરીદો રહ એમ ઇડુ એલેવન. તો હવે એ થઈ ગયું
આઠ ચોસઠ આવે આઠ એકસો અઠ્યાવીસ આઠ પાંચસો બાર આવે આઠ વન ટી બીસએસ તમારા માટે જો બજેટ સારું હોયને તો આઠ પાંચસો બાર કરા તો આઠ વન ટીબી એસીટી લેવાય. સારામાં સારું. કોઈ પ્રોબ્લેમ ના આવે તમારે બિઝનેસ કરવો હોય ટ્રેડિંગ કરવી હોય ગેમિંગ. હોય કોડિંગ કરવું હોય. તમે ઓનલાઈન શોપિંગ કરવી હોય સારામાં સારું કોઈ પિક્ચર જોવા હોય મેચ જોવી હોય ક્રિકેટની જીઓ હોલ એમાં તમે લોગ ન કરી જી હોસ્ટેલમાં જોઈ હો છો. જોઈ શકો રમી હોય.
હા હા.
ઓનલાઈન પૈસા પણ કમાવી શકો વેબસાઇટ ઉપરથી.
હા હા સમજો હા ઈ કોમર્સ એ પણ સારો બિઝનેસ છે, હા.
પણ શકો કોમ્પ્યુટરમાં.
હા વગેરેનું જે કરી શકો હા હા.
એકક્સલ.
એટલે કોઈ કોઈ આમ લેટેસ્ટ લેપટોપમાં તો કોઈ પ્રોબ્લેમ આવે એમ નહી સાહેબ.
અત્યારે લેટેસ્ટ અમે લેટેસ્ટ જમાનામાં. તો આપણે આઈ થ્રી તો ખરીદેરા જ નહી આઈ ફાઈવ પણ ના ખરીદી શ સેવન જેનાથી સારું પરફોર્મન્સ પણ મળી રહે અને લેપટોપ રહે જેનાથી ગમે તે. આપ કોઈ કોડિંગ વગેરે કામ કરતા હોય તો આજમને આપણેને આઉટપુટ તરત મળે.
હા બરોબર બરોબર પચી સ્ટાર્ટ થાય સાહેબ લાખ સુધી લેપટોપ મળે બજેટ સાહેબ.
હા એ પણ બરાબર છે, હ મારું બજેટ સાયન્સ સિતતેર તેમાં લગભગ એચપી ના સારા આસુષ ગેમિંગ લેપટોપ એવું. હા-હા. હમ્મ હા સમજે
એકસો એસી વોલ્ટ નું ચાર્જર આવે પછી. એકસો એસી વોલ્ટ નું ચાર્જર આવે. પછી આઠ પાંચસો બાર આવે એસસડી આવે તમે આઠ દિવસ ના